લો
હલો.
કેમ છો?
ઉપટ મજા નથી અને પાણીના એમ તો
હું પણ મજામાં છું, આજે હું સોશિયલ મીડિયા વાપરી રહ્યો હ અને એક વિચાર્યો આયો મને.
કયો વિચાર આયો?
આા કે સોશિયલ મીડિયા આપણી માટે સારી છે કે નથી?
આ ઈન્સ ઈન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે મને લાગે છે કે ફાયદા પણ છે અને નુકસાન પણ છે, તમારો શું વિચાર છે?
હા, મને પણ એવું જ લાગે છે.
તું કઈ સોશિયલ મીડિયા વાપરે છે?
હું તો ઈન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુ વાપરું છું અને તું?
હું પણ આ બધાં વાપરું છું સાથે ટેલિગ્રામ પણ.
હા. આજકલ લગભગ બધાંધા લોકો તો સોશિયલ મીડિયા વાપરે છે હે ને?
હા નાનાં-નાનાં બાળકોથી લઈને મોટાં લોકો સુધી વાપરે છે.
હા સારું કઉ છું તું તને સોશિયલ મીડિયાનું સૌથી મોટો ફાદે લાગે છે.
મને તો સોશિયલ મીડિયાનો આ ફાયદો લાગે છે કે લોકો સાથે કોન્ટેક્ટમાં રહી શકાય છે અને તો કોઈ પણ થી વાત કરી શકાય.
હા. આ તો વાત તમારી સાચી છે લોકોથી કન્ટેક્ટ કરી શકાય અને દૂર દૂરથી રિલેટિવ સાથે અ હું વાત કરી શકાય અને ફોટો પણ વિડીયો શેર કરી શકે.
હલો.
હા.
શું બોલ્યું તમને?
હું કહ્યું કે તું સાચું કઉ હતું લોકો સાથે કન્ટેક્ટ અને દૂર રહ્યાથી અ વાત કરી શકાય અને ફોટો વિડીયો શેર કરી શકે.
હમ બિલકુલ સોશિયલ મીડિયાથી ન્યૂઝ પણ જેટલી મળી જાય છે. આ આ બો સરસ છે અ
હા.
આ દુનિયાનો શું ચાલી રહ્યું છે અને બરાબર પડી ખબર મળી જશે.
હા આ તો વાત સાચી છે સોશિયલ મીડિયાનો ફાયદો છે. કે ન્યૂઝ મલી શકાય જલ્દીથી. સ્ટુડન્ટ માટે પણ યુઝફુલ છે.
કઈ રીતે?
આ રીતે કે એજ્યુકેશન વિડીયોઝ અને સ્ટડી મટેેરિયલ્સ મ જ કાય ઇઝીલી સોશલ મીડિયા
હ આ યુટ્યુબ પર ઘણી સારી લર્નિંગ ચેનલ્સ છે
હા સાચું યુટ્યુબ પર ઘણી વિડીયોઝ હોય છે મને પણ ક્યારેક સ્ટડી માટે યુટ્યુબ થી વિડીયો જોઈ ગમે છે
સોશિયલ મીડિયાથી નવી સ્કીલસ પણ શીખી શકાય
હા વાત સાચી છે તમારી હું પણ કુકિંગ ડ્રોઈંગ એડિટિંગ અને ઘણું બધી નવી નવી સ શીખી શકી
હા આ વાત તો સરસ છે અને હર દરેક એક વસ્તુ ના એ બે પ્રકાર હોય છે અ સોશિયલ મીડિયા ના કેટલા નુકસાન પણ છે
હા આ તો વાત સાચી છે તને સૌથી મોટું નુકસાન શું લાગે છે તે
તો સૌથી મોટું નુકસાન ટાઈમ નો વગાડ લાગે છે આ સોશિયલ મીડિયાથી બહુ જ ટાઈમ બગડે છે
બિલકુલ ક્યારેક દસ મિનિટ માટે આપ એપ ખોલો તે એક કલાક નીકળી જાય છે
હા અને રીસ જોવાના ટાઈમ જો ટાઈમની અ ટાઈમ બોક અ બગડે છે અને આજકાલના છોકરાઓ અ જોતા હતા અને સ્ટડીમાં ધ્યાન ના રાખતા હતા
હમ સાચું કું છે તું ટાઈમ બહત ખરાબ થઈ જાય અને ખાસ કરીને યંગ જનરેશનમાં બહુ હોય છે
હા અને તને લાગે છે કે સોશિયલ મીડિયા એડિકશન બની શકે
હા ચોક્કસ બની શકે
કેટલા લોકો રોજ ઘણા કલાકો સોશિયલ મીડિયા પર હોય છે. અને સેટિંગ કરે છે રીલ્સ જોવામાં ટાઈમ બગાડે છે અને અ પબજીને જોઈને અને ગેમ ખેલતા ફ્રેન્ડ સુધી ગેમ રમતા હોય
સારું કવ છું તું આ સોશિયલ મીડિયા નું આ તો બેડસાઇટ છે અને પછી સ્ટડી કે કામ પર સ્ટડી પર બહુ અસર પડે છે સ્લીપ પણ અસર પડે છે સોશલ મીડિયા થી મતલબ મોબાઇલથી સ્ક્રીન ટાઇમ વધી જાય છે
ઘણા લોકો રાતે મોડું સુધી ફોન વાપરે છે અને તને કરે એવું થયું છે
હા મને તો બહુ વાર થયા હતા રાતે હું મોડી સુધી ફોન વાપરુ છું અને તો
મને પણ
હા પછી સવારે ઉઠવામાં બહુ પ્રોબ્લેમ હોય છે મોબાઈલ રાતે વપરાય વેપ્રાય છે
હા આ તૉ તમને સરસ વાત કીધી અને અને અને ગુગલ પર થકા લાગે છે માથું દુખે છે
હા થોડી થોડી અ અંદરથી મન ખરાબ લાગે છે
હ સોશિયલ મીડિયા પર પણ ફેક ન્યુઝ બહુ આવે છેને
હા દરેક વાત સાચી ના હોય અને દરેક વાત જૂઠ પણ ના હોય
હા એટલે કોઈ પણ માંથી ચેક ક્યારે વધારે માનવી જોઈએ નહી
હા કેટલાક કોઈ પણ માહિતી ચેક કર્યા વગાડે માનવે છે નહી આ વાત તમને બહુ સરસ બોલ્યું સાયબર ક્રાઈમ પણ મોટો ઈસ્યુ બની રહ્યો છે
હા આ તો વાત સાચી છે ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ વધી રહી છે એટલે પર્સનલ ઇન્ફોર્મેશન સારે કરતા સાવધાની રાખવી જોઈએ
પાસવર્ડ પણ સ્ટ્રોંગ બનાવવું જોઈએ અને ઓટીપી ક્યારેય બીજા સાથે શેર ના કરવો જોઈએ. આ વાત કેટલી વાર ટીવી પર દેખાવતા હતા કે તમે પર્સનલ ઓટીપી શેર નથી કરવાનું
હા હા સાચું કહો છો તું હું પણ જવાનું છે ટીવી પર સોશિયલ મીડિયા પર સ્ટ્રેન્જર સાથે વાત કરવા પણ ધ્યાન રાખવું જોઈએ ને હેલો- -
હેલો શું બધા યમો
હું બોલ્યું કે સોશિયલ મીડિયા પર સ્ટ્રેન્જર સાથે વાત કરવી પણ ધ્યાન રાખવું જોઈએ.
હા આ વાત તમને બહુ સરસ બોલ્યો છે. કોઈ પણ ના કોઈ પણ ના ઉપર ભરોસા નથી કરવાનું અને કોઈ- - કોઈ અલર લોકો થી તમને વાત નહી કરવાનું- -
હા હા હું નથી કરવું અને દરેક વ્ય- - પર ભરોસા ના કરવું જોઈએ તને લાગે છે કે સોસીયલ - મીડિયા કોન્ફિડન્સ વધારે છે.
કેટલા લોકો માટે હા- -
કઈ રીતે?
લોકો પોતાના ટેલેન્ટથી દુનિયા- - કમાત મૂકી સકે છે હા. એક્ઝામપલ છે કે સિંગર ડાન્સર અને આટીર્સ્ટ- - પ્લેટફૉમ મળૅ છે.
હા આમ તો બિલકુલ વાત સારી કહે છુ તું રોજ એના કોન્ફિડન્સ વધારી શકે્યો ટેલેન્ટથી અને- - એ તો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પર અપલોડ કરી શકાય એના સ્કીલ ટેલેન્ટ અને- - કોન્ફિડન્સ વધારે છે પણ ક્યારેક કમ્પેરિઝન પણ વધી જાય છે ને- -
હા અને પછી દુખી થાય જાય છે.
હા. લોકો બીજાની લાઈફ જોઈને પોતાની લાઈફ સાથે કમ્પેર કરી રહ્યા હત તા અને પછી સાચું દુખી થઈ જાય છે.
સોશલ મીડિયા પર દેખા- - દરેક વસ્તુ નથી હોતી આ ઘણી વાર- - લોકો બેસ્ટ મુમેન્ટ કરે છે એટલે કમ્પેરિઝન કરવું નથી.
હા હા સારું કહો છો તું સોશિયલ મીડિયા થી દરેક વસ્તુ સાચું નથી. અને લોકોનું કમ્પેરિઝન કરવાનું સાચું નથી. આ ગલત વાત છે.
તને રિલ્સ જોવું ગમે છે?
હા મને તો બહુ ગમે છે પણ હું લિમિટમાં જોઉં છું.
તને કંઈ ટાઈપ ના
મને તો કોમેડી અને એજ્યુકેશન રીલ બહુ જ ગમે છે. અને તમે
સોશિયલ મીડિયા થી બિઝનેસને પણ ફાયદો થાય છે તને ખબર છે.
હા મને ખબર છે.
હા તો તમે આઈડિયા- - છોટ મોટો બિઝનેસથી ઓનલાઈન અને- - સોશિયલ મીડિયા માં પોસ્ટ કરવાનું
હા ખબર છે ચાલો હું પછી વાત કરીશ.
વાત છે.
હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.